હલો.
હલો.
હલો.
હલો
અવાર તો નથ આવતો
હલો. હલો.
હલો
હલો બોલો તો એક વાર.
નમસ્તે.
હા હવે આવી રહ્યો છે તમારો અવાજ.
હા હા તો શું કે દિવાળી નજીક આવી રહી છે તો દિવાળી વિશે તમને શું લાગે છે.
નમસ્તે પેલા તો દિવાળી અહયાનો લોકપ્રિય આનંદમય તહેવાર છે લોકો આ તહેવારની આખી વર્ષથી રાહ જોતા હોય છે.
એ વાત તો સાચી છે દિવાળીને પ્રકાશનો તહેવાર કેમ કહેવામાં આવે છે.
કારણ કે આ દિવસે લોકો ઘરમાં દીવા અને લાાઈટો પ્રગટાવે છે પ્રકાશ અંધકાર પર વિજયનું પ્રતિક માનવામાં આવે છે.
હ બરાબર છે દિવાળીઓની તૈયારી ક્યાંથી સ્વરૂપ થાય છે.
સામાન્ય રીતે તો ઘણા દિવસો પહેલાથી જ ઘરની અંદર સાફ સફાઈ રંગરોગાન અને સજાવટ શરૂ થઈ જતી હોય છે.
મા ઘરની સફાઈનું એટલું બધું મહત્વ કેમ આપવામાં આવે છે?
કારણ કે સ્વસ્થા સ્વસ્થતા અને નવી શરૂઆતનું એને પ્રતિક માનવામાં આવે છે.
દિવાળીમાં રંગોળીનું શું મહત્વ છે?
કારણ કે રંગોળી ઘરની સુંર સુંદરતા વધારી દે છે અને શુભતાનું પણ પ્રતિક એને માનવામાં આવે છે.
અને બીજો એક પણ પ્રશ્ન એ છે કે દિવાળી દરમિયાન કયા કયા દિવસો એમાં આવતા હોય છે?
જેમ કે ધનતેરસ, કાળી સૌદસ, દિવાળી અને બેસતુ વરસ ભાઈબીજ જેવા બધા જ દિવસો આ દિવાળીની અંદર જ ઉજવવામાં આવે છે.
મા રહેલી ધનતેરસનું શું મહત્વ છે?
આ દિવસે લોકો શુભ માન્યતા મુજબ ખરીદી કરે છે સોના ચાંદીની
અ દિવાળીના દિવસે શું ખાસ કરવામાં આવે છે એવું?
લોકો પૂજા કરે શે દીવા પ્રગટાવે અને એકબીજાને શુભેચ્ક્ષા પણ પાઠવે છે આ દિવસે.
શું મહત્ત્વ છે?
મીઠાઈઓ ખુશી અને પ્રેમ વેચવાનું એક પ્રતિક માનવામાં આવે શે.
અ દિવાળીમાં લોકો એકબીજાને ભેટ કેમ આપે છે?
કારણ કે ભેટ આપવાથી સંબંધોમાં પ્રેમ અને સ્નેહનો સંબંધ બંધાય છે.
બાળકો માટે કેમ આ દિવાળી ખાસ હોય છે?
કારણ કે દિવાળીની અંદર અ રજાઓ હોય છે અને પરિવાર સાથે આણંદ માણવાની પણ એમને તક મળી રહેતી હોય છે એટલા માટે.
તો એમાં પા પરિવાર ની ભૂમિકા શું હોય છે?
આખો પરિવાર સાથે મળીને આ દિવસે ખૂબ મજાથી ધામ ધામધૂમપૂર્વક આ ઉજવણી કરતા હોય છે.
અ ગામડામાં અન શહેરોમાં દિવાળી ઉજવવાની રીતમાં શું ફરક હોય છે બંનેમાં?
બંને ગામ અને શહેરની અંદર અલગ અલગ હોય છે કેમ કે જેમ વ્યક્તિ આનંદ અને ઉત્સાહની રીતે અલગ અલગ રીતે એ ઉજવે હે.
તો દિવાળીથી આપણને શું શીખવા મળે?
હકારાત્મકતા, સ્વસ્તા, એકતા આ બધા અને પ્રેમનું મહત્વ પણ સાથે સાથે.
તો શું દિવાળી એક ધાર્મિક તહેવાર છે?
ના ના તે સામાજિક રીતે સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે.
તો દિવાળી દરમિયાન લોકો નવા કપડાં કેમ પહેરતા હોય છે?
નવી શરૂઆત અને ખુશીના પ્રતિક તરીકે.
દિવાળીનો આર્થિક ક્ષેત્ર પર શું પ્રભાવ પડતો હોય?
આ દિવસે વેપાર અને ખરીદીમાં ઘણો ખાસો વધારો થાય છે જેના કારણે બજારમાં પણ વ્યક્તિઓની ચહલ પહલ વધી જાય છે.
તો એમાં નાના વેપારીઓ માટે દિવાળી કેટલી મહત્વની હોય?
આ તેમના માટે આ સમય વેચાણ વધારવા માટેનો મહત્વનો સમય રહેતો હોય છે.
તો દિવાળી દરમિયાન સમાજમાં કેવું વાતાવરણ તમને જોવા મળે છે?
ખુશી, ઉત્સાહનું, સહકારનું આ બધાની સાથે હર્ષો ઉલ્લાસનું પણ વાતાવરણ જોવા મળતું હોય છે.
અ દિવાળીની રજાઓમાં લોકો કેવી રીતે ઉપયોગ કરતા હોય છે અલગ અલગ રીતે?
પરિવાર સાથે સમય વિતાવે છે પ્રવેશ કરે છે અને પછી આરામ પણ કરે છે.
હા, ઘણા લોકો તો દિવાળીમાં ઘણી બધી જગ્યાએ પ્રવાસ કરે બરાબર ને?
હમ્મ હમ્મ બરાબર.
તો દિવાળી અને એકતા વચ્ચે શું સંબંધ હોય છે આ?
આ તહેવાર લોકોને નજીક લાવે શે અને સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
આજના સમયમાં દિવાળીની ઉજવણીમાં એવો કઈ ખાસો બદલાવ આવ્યો એવું લાગે છે તમને?
સજાવટ અને ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે પરંતુ એ તહેવારની ભાવના તો હજુ એને એ જ છે પણ એટલો ખાસો બદલાવ જોવા મળતો નથી.
તો દિવાળીનો સૌથી સુંદર પાસો એક મને કયો.
લોકોના ચહેરા પરની ખુશી અને પરિવાર સાથેનું મિલન.
હા, મારી વાત એકદમ સાચી છે પછી મારો બીજો પ્રશ્ન એ છે કે યુવાનો માટે દિવાળીનું શું સંદેશ છે?
યુવાનો માટે મારે બસ એટલો જ સંદેશો છે કે જીવનમાં સારા વિચારો અપનાવવો અને હંમેશા આગળ વધતા રહ્યો.
અને તો યુવાનો માટે તો તમે મને કીધું તો વૃદ્ધ લોકો માટેનું શું મહત્વ છે દિવાળીનું?
આ વૃદ્ધ જે વૃદ્ધ લોકો છે તેઓ પરિવારના સભ્યો સાથે સમય વિતાવી અને પોતાની ખુશી એક આ જમાનામાં એ વૃદ્ધ લોકો પોતાના પરિવાર સાથે ખુશી અનુભવી શકે છે.
તો શું દિવાળી માત્ર અહીં જ ઉજવાય છે કે અલગ અલગ દેશોમાં, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં, બધી જગ્યાએ ઉજવાતી હોય છે.
નહી એવું તો કઈ નથી કે અહિયાં સ્પેશિયલી અહીયાં જ ઉજવાતી હોય છે પણ સમુદાયિક એક રીતે ઉજવણીનું મહત્વ બીજા દેશોની અંદર અલગ અલગ હોય છે.
હા, તો દિવાળીની લોકપ્રિયતા નું મુખ્ય કારણ શું છે?
મારા મતે તો દિવાળીનું લોકપ્રિયતાનું મુખ્ય કારણ તો એ છે કે તેની સાથે આપણી જોડાયેલી ખુશી, પ્રકાશ અને હકારાત્મકતા.
અંતમાં તો હું તમને એટલું કહીશ કે દિવાળી વિશે તમે મને એક આ મહત્ત્વનું એવો એક સંદેશ આપો.
જરૂર જરૂર ચોક્કસ થી હું આપીશ. દિવાળી આપણને એ શીખવી જાય છે કે જીવનમાં હંમેશા પ્રકાશ, આશા અને સારા વિચારોને સ્થાન આપવું જરૂરી છે અને આપવું જ જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે પણ ખુબ ખુબ સુંદર. આપડે દિવાળી વિશે તો ઘણી બધી વાત કરી તો મને એક વસ્તુ એ સમજાવો કે બાળકો નાના બાળકો છે એ દિવાળીમાં ફટાકડા ફોડીને એનો આનંદ કેવી રીતે માણે છે.
ફટાકડા ફોડવા એ સારી વાત છે પણ ફટાકડા ફોડવાથી જે પ્રકૃતિને પર્યાવરણને જે નુકસાન થાય છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને જે ફટાકડા ફોડવાથી એ લોકોને આનંદ તો થાય છે પણ ક્યારેક ક્યારેક એ બાળકો માટે ભયનું કારણ પણ છે કેમ કે એ જે એટલા હાનિકારક હે એ બધા માટે એટલું પ્રદૂષણ પણ ફેલાવે છે
એ વાત તો બરાબર છે અત્યારે તો બધા શું કે નાના બાળકો જ ફટાકડા નથી ફોડતા પણ મોટા પણ યુવાનો છે. વૃદ્ધો પણ અત્યારે તો બહુ ફટાકડા ફોડે છે બરાબર ને.
હા, હા, બરાબર.
હા, તો દિવાળી વિશે તમે બીજું શું કેવા માંગો છો?
બસ બીજું તો હું કઈને એ પણ ખાલી એક પર્યાવરણને જો નુકસાન ન પહોંચે એ રીતથી આપણે જો ફટાકડા ન ફોડવાને બદલે એવી કોઈ વસ્તુ કે જે લાઈક અત્યારે ગોબરના જે જે છાણશે છાણ માંથી પણ એવા ઘણા ઈર્થી ના ફટાકડા બનાવવામાં આવે છે કે જેનો આપડણે યુઝ કરીએ તો એટલું પ્રદુષણ ન થાય અને પ્રદુષણ થવાથી શું કેહેવાય કે જ્યાં ઓજનનું સ્તર હે પર્યાવરણને કેટલું નુકસાન છે એ આપણું બધું ભણીને આપને શીખ્યા જ છે અત્યારે જોઈએ તો પહેલાના જમાનાના કરતા અત્યારે જે એજ્યુકેટેડ પીપલ અત્યારે જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે એને એવી સ્કૂલમાંથી એવી માહિતી આપવી કે તે લોકો ફટાકડા ના ફડે તો આઈ થિંક મારા પ્રમાણે એટલું દિવાળીની અંદર જે પોલ્યુશન થાય છે લાઇટિંગનું અને એટલું જે ખર્ચો થાય છે એને પોઝિટિવલી આપણે કઈ લઈએ અને દિવાળી ને એક ખુશી ના તહેવાર તરીકે આપણે માનીએ તો એ વધારે સુંદર રહે.
અ દિવાળીને દિવસે માતા લક્ષ્મીજીનો પણ બહુ પૂજા કરવામાં આવે છે. ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ચોપડા પૂજન કરવામાં આવે છે. પછી બધા લોકો મીઠાઈ ખાય છે અને સંબંધો સાથે પણ પ પાડોશીઓ સાથેનો પણ સંબંધ એમાં ખૂબ સારો એવો વધે છે કેમકે દિવાળીના દિવસો બધા રંગોળી કરતા હોય છે. દીવા પૂરતા હોય છે. ફટાકડા ફોડતા હોય છે. એકબીજાની સાથે હર્ષો ઉલ્લાસથી મળતા હોય છે. તો મારા ખ્યાલ મુજબ એ દિવાળીનો તહેવાર છે એ સંબંધોને સુધારવા માટે અને હર્ષો ઉલ્લાસ માટે બહુ સારો તહેવાર છે.
હા એક વાત તમે કહી શકો કે કોઈ એવા નજીકના સંબંધો છે કે જ્યાં બનાવટ એટલે સંબંધોમાં એટલી મીઠશ રઈ નથી કે કોઈ ઝઘડાઓ થયા હે કોઈ જમીનના ભાઈના કે પણ આ દિવાળી એક એવો તેવાર છે કે જ્યાં બધા સંબંધોને એકબીજા સાથે જોડી દેય હે, ત્યારે કોઈ એકબીજાનો એવું વર્તન જોતા નથી, કોણે કેટલું બોલેલું હે, પણ તેઓ બધા સુંદરતાથી એકબીજાને અપનાવે છે આ તેહવારના દિવસે
ખૂબ સરસ મને પણ આનંદ થયો તમારી સાથે આ દિવાળી વિશેની ઘણી બધી માહિતી મળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
તમારું સ્વાગત છે, શુભેચ્છાઓ.